અરે મિત્તુલ આજે સવારે તારા ઘરની બાજુ માંથી પસાર થયો જોું કે તારા પાપા ટ્રેક્ટર લઈને ખેતર તરફ જતા હતા
હા ભાઈ આજે વહેલી સવારે જ નીકળી ગયા બે દિવસ પહેલા વરસાદ પડ્યો ને એટલે હવે વાવણીની તૈયારી શરૂ કરી છે
એવું એમ ખરેખર ખેડૂત ન જીવન બહુ મહેનત વાળું હોય છે
એકદમ સાચું મારા બાપા તો ઘણી વાર સવારે પાંચ વાગે ઉઠ ઉઊઠી જાય છે પહેલાં પશુઓને ઘાસ નાખે છે પછી ચાણાસ્ તો કરીને ખેતર જાય છે
તારા ખેતરમાં મુખ્ય કયો પાક થાય છે
અમારા ત્યાં તો મગફળી જીરું અને ક્યારેક ઘઉં થાય વરસાદ અને પાણીની સ્થિતિ પ્રમાણે પાક બદલવો પડે છે.
એવું એમ એ તો છે વરસાદ સમયસર પડે તો ખેડૂતના ચહેરા પર અલગ જ ખુશી દેખાય છે પણ જો વધુ જ પડી જાય તો ખૂબ જ ચિંતાનો સવાલ બની જાય છે.
સાચું શહેરમાં રહેતા લોકોને કદાચ એટલો ખ્યાલ જ નથી આવતો પણ ગામડામાં તો લોકોને રોજ આકાશ તરફ જોઈને વરસાદની રાહ જોતા હોય છે.
વાત સાચી અમારા ગામમાં પણ એવું જ છે એકાદ વાદળ દેખાય એટલે લોકો કહેવા માંગે લાગે છે આજે તો વરસાદ આવશે પણ એવું થતું જ નથી.
હમ હમ અને પછી પવનની દિશા જોઈને પણ અંદાજ આવે લગાવે મારા દાદા તો કહે છે આજે પવન એવો છે કે વરસાદ આવશે.
જૂના લોકો નો અનુભવ ખુબ જ હતો પણ ઘણું કામ આવે છે ભલે આજે મોબાઈલ ના હવામાન માહિતી મળી રહે પણ દાદા કાકાઓ ઘણી વાર સાચું કહી દેતા.
હા. તું ક્યારે ખેતરમાં કામ કરવા ગયો છે.
હા હા ઘણી વાર નાનપણમાં ઉનાળાની રજાઓ જતો હતો ખાસ કામ ન આવડતું પણ પપ્પા સાથે પાણી વાળવું ઘાસ ભેગું કરવું ખેતરમાં ફરવું ગમતું.
મને પણ બાળપણમાં ખેતરમાં જવાની બહુ મજા આવતી ખાસ કરીને ટ્રેકમાં બેસવાની તો ખૂબ જ મજા આવતી.
અરે હા નાના હતા ત્યારે ટ્રેક્ટર જોતા જ દોડીને એની પાસે પહોંચી જતા નહી
હમ હવે તો ખેતીમાં ઘણી નવી ટેકનોલોજી આવી ગઈ છે. પહેલા જે કામમાં આખો દિવસ લાગ તો હતો એ હવે મશીનથી થોડા કલાકોમાં જ થઈ જાય છે.
હ વાત તો સાચ ક તો રોટા બેટ સીડી ટલ અને બીજી ઘણી બધી કેટલીક. મશીનો આવી ગઈ છે. ખેડૂતોનો સમય અને મહેનત બંને બચે છે
પણ મશીનની સાથે ખર્ચો પણ વધી ગયા છે ડીઝલના ભાવ ખાતર અને દવાઓનો ખર્ચ બધુ વધી ગયું છે.
વાત તો સાચી.
તું પણ નથી ખુબ જું મળે છે મારા બાપ પપ્પા પણ ક્યારેય એવી જ વાત કરે છે આખું વર્ષ મહેનત કરો અને છેલ્લે બજાર ભાવ ઓછો હોય તો મન દુઃખી થઈ જાય.
વાત તો સાચી ખેડૂત માટે આ ખુબ જ ચિંતાનો વિષય છે. છતાં ખેડૂતો હિંમત નથી ફરી નવા ઉત્સાહથી એક આગાહી આગામી પાકને તૈયાર કરવાની લાગણી સાથે કામ કરે છે.
એટલે જ તો ખેડૂતને અન્નદાતા કહે છે જો ખેડૂત ખેતી ન કરે તો શહેરના લોકોને ખાવાનું ક્યાંથી મળે
વાત તો સાચી આપણે રોજ રોટલી શાક દાળ કે ચોખા ખાઈએ છીએ પણ એની પાછળ કેટલાક લોકોની મહેનત છે એનો વિચાર જ નથી કરતા
હમ તને ખેતરમાં સૌથી વધુ શું ગમે છે
મને તો વરસાદ પછીનું ખેતરે
ખબજજિયાળ આવ એમ લાગે્યા અરે મને પણ અને જ્યારે નાનો પાક ઉગવા લાગે ને ત્યારે આખું ખેતર લીલું દેખાય એ દ્રશ્ય તો બહુ સુંદર લાગે
તું ક્યારેક વાવણી માં મદદ કરેલી
હા એકાદ બે વખત મજાની વાત એ છે કે શરૂઆતમાં લાગે કે સરળ હશે પણ થોડા સમય પછી સમજાઈ જાય કે આ કામમાં કેટલી મહેનત લાગે છે
હું પણ ઘણી વખત કામે ગયેલો છું અડધો કલાક કામ કરો ને પછી થાક લાગી જાય ત્યારે સમજાય કે ખેડૂત આખો દિવસ કઈ રીતે કામ કરે છે
એટલે જ કહું છું કે ખેડૂત ખેડૂતની મહેનતનું સન્માન કરવું જોઈએ ઘણી વાર લોકો ભોજન બગાડે છે પણ એ એક દાણા પાછળ કે મહેનત લાગે છે એ ભૂલી જાય છે
હમ મારા દાદા પણ કહેતા કે થાળીમાં જેટલું જ જોઈએ એટલું જ લેવું જોઈએ અન્ન ન બગાડ ક્યારેય કરવો જોઈએ નહી
સાચી વાત અને આજકાલ તો પાણી પણ બચાવવું પણ એટલું જરૂરી બની ગયું છે ખેતીમાં પાણીનો યોગ્ય ઉપયોગ થાય તો ખેડૂતોને પણ સારો ફાયદો થાય
હ મેં સાંભળ્યું છે કે ઘણા ખેડૂતો હવે ટપક સિંચાઈ વાપરે છે ડીપ ઇરિગેશન જેને કહીએ આપણે
હા અમારા નજીકના એક ખેડૂતે પણ શરૂ કર્યું છે પાણી ઓછું વપરાય અને પાક ધીમે ધીમે જરૂરી પ્રમાણમાં પાણી મળે છે
ટેકનોલોજી નો સારો ઉપયોગ થાય તો ખેતી માં વધુ સારી બની શકે અત્યારના સમયમાં એક ફુંવારા પદ્ધતિ પણ ખૂબ જ વિકસી રહી છે
બરાબર પણ સાથે ખેડૂતને યોગ્ય માર્ગદર્શન અને સારો બજાર ભાવ મળવો જોઈએ
અરે તારા પપ્પા કહતા હતો ત કે એ આ વખતે તો વરસાદ સારા રહેશે તો પાક પણ સારો આવશે
હા એમની તો એ જ આશા છે દરેક ખેડૂત આખા વર્ષની મહેનત પછી સારા પાકની રાહ જોતો હોય છે
શું વાવણી કરી છે
અમારે ઘણા ચોખાાવ આવ્યા છે ત્યારે
એવું એમ અમારે તો હાલ મગફળીની સિઝનમાં મગફળી વાવી છે તે ખુબ સારી છે તમારે કેટલો ટાઈમ થયો
અમારે લગભગ એક મહિના જેવું થઈ ગયું છે ચોખામાં પાણી ની જરૂર ખૂબ જ પડે છે તેમાં
તેને કેટલો ટાઈમ લાગે એ પાકતા
ત લગભગ પાંચ છ મહિના લાગી જાય છે પાતા પણ તેમાં જરૂરી પાણી ખુબ જ જરૂરી જુવે છે વધુ પ્રમાણમાં પાણી જુવે તેમને
વાત તો સાચી ચોખાની માંગ પણ ખુબ જ બજારમાં વધુ હોય છે
હા માગ હોય છે પણ પાવ નથી ગતો
ભાવ પણ નથી મળતા એ ખુબ જ સાઠું ઓ કેવાાઈ ખેડૂત માટે
હા તમારી જમીન કેટલી છે
અમારે અમારા દાદાને દસ વીઘા જમીન હતી તેમના ત્રણ દીકરાઓ સુધી અમારે સાડા ત્રણ વીઘા આવે છે
બરાબર અમારા બાપ દાદાએ કઈ રાખ્યું જ નથી જાણું અમારા બાપ દાતાએ એક ભગો રાખે એમાં ત્રણ ત્રણ જે પાઇપો આવે એ પ્રમાણે ત્રણ ભાગ પડે છે સમજો એક ભાગ અરે આવે છે એટલી જમી છે અને થોડું માપ થોડું થોડા પ્રમાણમાં જ વાવેતર કરીએ બીજું ગાયન ખાસ સારા માટે એ બધું રાખીએ
એવું એમ તમે ફુંવારા પદ્ધતિ થી વાપર કેટ ફેરી ગઈ છેન
અમે ફુંવારે બધા જ વાપરીએ કોઈ ટાઈમ છૂટું પાણી પણ ું પાણીથી પાક સારો થાય છે
તો સાચે પણ છૂટા પાણીમાં પાણીનો વધુ બગાડ થાય છે
હા બગાડ તો થાય છે પણ તે પ્રમાણે મળે પણ છે
વાત તો સાચી પણ અતારના સમયમાં પૂરા પદ્ધતિ એ ખૂબ સારી પદ્ધતિ છે પાણી પાવાની
રધ સારી છે પણ તેમાં પાકને જરૂરી જરૂર પ્રમાણે પાણી નથી મળી રહેતું કોઈક જગ્યાએ પાણી પોહોંચે છે કોઈક જગ્યા નથી પહોંચતો એવું થાય
વાત તો સાચ તમે રીંગણા વાવો છો
હા તમે વાત રીંગણની કરી વાવીએ છીએ પણ હું ખાતો નથી કોઈ દિવસ કારણ કે મને ર નથી પાવતું
એવમ મને તો ખુબ જ રીંગણ ફાવે છે અમે તો બજારમાંથી લાવીએ છીએ ઘરે નથી આવતા
એવું એમ મને પીંડાા ન વધ ભાવે બીજા શાક ભાવે પણ રીંગણ અને કારેલા એ ન પાવતા પ
ભીંડા તો મને પણ ભાવે છે એ બહુ જ
કારણ કે ખટ્ટા મીઠાંદર ગુ નાખીએ એટલે મસ્ત જ થઈ જાય
હ બત સાચી સારું તરાવેાલે
ઠીક છે
ઘાર